હેલો કેમ છો
હલો
કેમ છો
બસ મજામાં બોલો
શું કરો છો
ચાલુ છું
શું
વોક કરું છું
બરોબર આજકાલ તો તહેવારો આવવાના છે તમે એમના વિશે કંઈ તૈયારી કરી રહ્યા છો ઘરે
હા ચાલુ જ છે
અચ્છા શું શું કરી રહ્યા છો
બસ નાની મોટી પ્રિપ્રેશન
શું
જેમ કે રાખડી જોવી નાની મોટી પ્રિપ્રેશન
એમાં જેમ કે રાખડીઓ જોવા જાઓ છો શોપ
હા જઈએ છે પછી કપડાં લેવા જઈએ છે
અચ્છા તમે પહેલાંથી જ શોપિંગ કરી રાખો કે લાસ્ટ મુમેન્ટ પર કરો.
પહેલેથી જ કરું છું થોડી થોડી એટલે લાસ્ટ મુમેન્ટ પણ બધું રસ ના થઈ જાય.
બરોબર એમ લાસ્ટ મુમેન્ટ પણ એમ બી બજારમાં બહુ જ ભીડ થઈ જાય છે
હા ભીડ ના લીધે નથી ફાવતું
બરોબર બાકી સાફ સફાઈ થઈ ગઈ ઘરની
ના સાફ સફાઈ હજી બાકી છે
હા અમારે ઘરે તો ચાલુ કરી દીધી છે અમે લોકોએ
હજુ કાલ થી ચાલુ કરીશ
બરાબર એ તો એક મહિનો છે એટલે થઈ જશે શાંતિથી
હા
અને હા તમે કેવી રીતે મનાવો રક્ષાબંધન એમ
બસ અમે મામા ના ઘરે જઈએ છે હું મમ્મી અને મામા ના ઘરે જઈ ને જે મુહર્ત હોય એ આગલે દિવસ પેપર માં કે કઈ આવે ઓનલાઈન એમાં મુહર્ત પ્રમાણે ટાઈમ સેટ થાય. પ્રમાણે અમે રાખડી બાંધીએ.
બરોબર અમે લોકો તો પેલા મારા ફોઈ આવે પછી એ લોકો રાખી બાંધે પછી અમે લોકો જઈએ મામા ના ઘેર
અમે ફોઈને ને એમને આગલે દિવસ બાંધી દઈએ કેમ કે અમારે ત્યાં જવાનું હોય એટલે અમે આગલે દિવસ ત્યાં જઈએ એટલે એમને આગલે દિવસથી બાંધી દઈ એ પછી એ લોકો બીજા દિવસ એ દિવસ સાંજે જ સાર પાંચમ
બરોબર છે રસ ના થાય ને પછી એક દિવસ માં બધી જગ્યા જવાનું
અને આપણે હિન્દુ ધર્મ પ્રમાણે સાંજે છ વાગ્યા પછી જે સૂર્યોયોદય થી સૂર્યોસ્ત સુધી ગણવાનું ને એ હિસાબે સાંજે બાંધીએ તો એ ચાલે.
હમ્મ બરોબર પણ અમારા ત્યાં તો બધાને એવું હોય કે ના એ દિવસે જ બાંધવાનું છે એટલે પછી એ દિવસે જ બધી રસ કરવી પડે.
બરોબર ના અમે તો આગલા દિવસ બાંધી દઈએ જ
હમ્મ બરોબર આજ કલ આ સોશિયલ મીડિયાનું બહુ થઈ રહ્યું છે બધ્ધા લોકો તહેવારો ખાલી સોશિયલ મીડિયા પર જ બેસા રહે છે તમે લોકો ભી આવું કરો છો?
અમે ફોટોઝ મૂકીએ છે. કેમ કે મને પર્સનલી શોખ છે ફોટા પાડવાનો ને મૂકવાનો.
હમ્મ બરોબર પર એમ સમય તો ફેમિલી જોડે જ વિતાવ ને
હા હ હા ના આખ-આખો દિવસ કોન નહી.
હા બરોબર કેમ કે તહેવારો મા હવે મજા નહી રહી પેલા જેવી બધા લાઈક ફોન લઈ ને જ બેસી જાય છે એટલે અમે લોકો તો અ સ્પેશિયલી તહેવારોમાં એવુજ કરીએ કે બધા
ફોન સાઈટ પર મૂક અને એમ બધા ભેગા થાય કેટલા ટાઈમ પછી એટલે ફોન લેવાનોય કોઈને ટાઈમ ના હોય.
હા એજ.
મને કોઈ લે ને તો એની તો આઈ જ બને એ એવું નક્કી કર્યું હોય બધા પોતપાન ફોન મૂકીને આવો આ જગ્યા પર મળવાનું છે આના ઘરે ક્યાં ના ઘરે ફોન મૂકીને જાવ કાત તો સાયલેન્ટ કરીને આવો નો ડિસ્ટર્બન્સ આનો ફોન આયો ને અહીં જવાનુ ને અહીં જવાનું એ બધું કશ તો જ નહી બેઠા એટલે બેસ તો શાંતિ છે એવુ.
બધા ભાઈ બહેનો ભેગા થયા ને એટલે બધી વાતો નીકળે અમારી તો પહેલાની નાના હતા તો કેવું કરતાતા
હા પછી આપડી મમ્મી ને બધા કે ને તમ તો આવું કરતા તન આવું કરતાન નાના હતા ત્યાર
એજ ફોઈઓ આવે તો એ પપ્પાની વાતો કે અને પછી અમે લોકો મામાના ઘરે જઈએ તો અ મામા બધું કહે કે લોકો કેવી રીતે સેલિબ્રેટ કરતા હતા હવે તો કોઈ તહેવારોમાં મજા જ નહીં રહે આ ખાલી આપણે શોપિંગ કરવા જ જઈએ છેએ અને બસ ફોન લઈને બેસી જઈએ છે પણ એ લોકો તો કેહેતા હતા કે કેવી રીતે એ લોકો સેલિબ્રેટ કરતા તા પહેલાં બધાના ઘેર જાએ રાખી બંધાએ એમને પેલા ગિફ્ટોનું એટલું નોતું એટલે પૈસા આપતા હતા
હા અમારે અત્યારે અમારે ગિફ્ટ નથી આપતા અમારે બી પૈસા જ આપે છે
આહા અમારા ત્યાં તો બધાએ ગિફ્ટ જ કરી દીધી છે
જે અમાર કેવું કરે છે જે નાના બચ્ચાઓ હોય ને જેમ કે અ નાના નાના છોકરાઓ હોય એ એક બીજા માટે નાની નાની વસ્તુ પેક કરીને લઈ આવે બાકી જે મારા મમ્મ અમ્મી લોકો છે ને એમને તો કેસ જ આપે કવરમાં મૂકીને એવું કરે એટલે એમને લાઈક જે જોઈતું હોય એમને ગમતું એ લઈ લે પછી તમ ડાયરેક્ટ આપો એમને યુઝમાં ના આવ્યું તો એમ
બરોબર રક્ષાબંધ રક્ષાબંધન પછી આઠમ ભી આવશે ને તમે આઠમ કેવી રીતે ઉજવો છો
કઈ આઠમ
આ જન્માષ્ટમી વાળી આ
અચ્છા જન્માષ્ટમી બાદ તો અમારે અ ઘરે લાલો છે તો અમે રાત્રે બાર વાગે મતલબ બાર વાગે લાલા ને ન ઉડાાવએ એને સાા કપડા પેગ નવા લાયા હોય એની આરતી કરીએ પૂજા કરીએ પ્રસાદ ધરાવીએ એવું કરીએે
બરોબર જન્માષ્ટમી તો કેટલું બધું બહાર બી ચાલતું
હા મટકી એ અમારી સોસાયટીમાં થાય છે કે લાઈક બધા જોડે કોન્ટ્રિબ્યુશન લે કે આટલા આટલા પૈસા ઉઘરાવાના. પછી એ ભેગા કરી અને રાત્રે બાર વાગે મટકી ફોડે એમ. અને આરતીને એવું કરે બધા છો કરાઓ મટકી ફોડે આતેને મસ્તી કરે.
બરોબર અમારા ત્યાં તો કેવું થાય કે બધા જેટલા બી નાના નાના છોકરાઓ હોય ને એ લોકો રાધા અને
અને ક્રિષ્ણ બને હા એવું જે ઉપર જે છેે ચડે ને એ છોકરો નાનો ચૂઝ કર્યો હોય કા તો છોકરી બેમાંથી કોઈ બી બની શકે. તો એને કૃષ્ણ બનાવે અને છેલ્લો ઉપરે છોકરાને ચડાવેને પછી ફોડે એ મટકી બાકી નીચે બધા મોટા મોટા હોય.
હા પણ આમાં કેટલા બધા એ બી હોય શકે કે કોઈ પડી જાય. પણ આ તો એક ઉત્સાહ છે તહેવારનો એટલે બધા કરે એમ ઉજવે પણ મજા ભી બહુ આવે આ બધું જોવા માં
હ અને બાર વાગ્યા સુધી અમારે કેવું કરે કે બધા જમી પરવારી લે ને એટલે સ્પીકર સિસ્ટમ ગોઠવી દે છે સોસાયટી માં એટલે બાર વાગે સુધી બધાએ ગરબા રમવાના રાસ ગરબા એટલે ઉજાગરો નો ઉજાગરો અને પછી એક ઝેટ બાર વાગે મટકી ખોડવાની અને પછી આરતી કરવાની પછી પ્રસાદ વેચવાનું.
બરોબર. યાર ગરબાની તો વાત જ ને પૂછું નવરાત્રિની એટલી રાહ જોઉં છું ને
હા ગરબા
નવના નવ દિવસ એટલું મજા આવે ને અહીંયા તો
પણ અમારે તો કેવું થાય છે કે જે છે ને એ જગ્યા એ જે સારી જગ્યાઓ છે ને તઈ ક્રાઉડ વધી જ જાય છે એટલે મતલબ ગઈએ એના કરતા વધારે તો ધક્કા મુૂકી થઇ જાય છે.
હા એ તો હમણાં અમે તો સોસાયટીમાં
ને એ સારા થાય છે.
હા શેરી ગરબા જ બેસ્ટ છે. હમણાં બહાર વાળા હોય તો બસ ખાલી હા
એમાં બઉુ જ ભીડ હોય છે નહી મજા આવતી.
હા એ તો હવે આવું એવું જ છે ને કે શેરીગરબાજ ઉજવવા જોઈએ કેમ કે ત્યાં બધું માતાની ભક્તિ થાય પછી લાાઈક ગરબા રમે બધા લોકો સાથે મળીને અને એક પ્યાર અને ઉલ્લાસ હોય ત્યાં ક્લબોમાં
શાંતિ હોય અને છોકરાઓ હોય ને એ બી એન્જોય કરી શકે.
હા
અને ત્યાં ક્લબમાં તો નાના છોકરાઓ અલાઉડ એટલે હોય પણ મતલબ જોવા માટે તમે લઈ બી જાઓ અંદર ગાવા તો એમને તો ક્યાંય ખચડી નાખે
હા એજ અને શેરી ગરબામાં તો બધા પોતા પોતાની રીતે રમી શકે પછી અમારા શેર ગરબામાં તો રાત્રે રાસ બી થાય.
હા રા અમાર તો કેવું કે પેલા એ બેતાલી થી ચાલુ કરે. પછી અ દોળિયું આવે. પછી પેલો ટેટોડો આવેને પછી છેલ્લે અમે ટીમલી ર
હા અમે છેલ્લે ઢાંકલા રમીએ
એવું
હા અને પછી એ ડાકલામાં એવું હોય કે એ તાલીઓ અને ચૂપટીઓથી બનેલું હોય અને એના પછી શું થાય કે એ ડાકલા પતી જાય ને એટલે પછી અમે રાસ રમીએ અને રાસના પછી આરતી કરીએ આરતી કરી પછી કંઈને કંઈ પ્રસાદ હોય કઈ સારું પાઉભાજી હા પાઉભાજી જલેબી ફાફડા પછી દશેરા ના દિવસ સુધી આવું બધું ચાલે પછી દશેરા ના દિવસ તે અમે જે માટનું જે હોય ને મટકો દીવો એ લઈને પછી પહારી આવે નદીમાં વિસર્જન કરી આવ્યા
હલો અવાજ નહી આવતો હા બોલો
હા તો પછી એવું કરીએ
બરોબર સંભર